હ હલો, કેમ છો બેન?
બસ એકદમ મજામાં. તમે કેમ છો બેન?
એકદમ મજામાં થઈ ગયા ને ફ્રી?
હોઉ જો ફ્રી થઈ ગ્યા.
હં હવે છે ને આજે અમારી સામે એક બેન છે ને એમને નાની બેબી છે, એને પ્લે હાઉસમાં મૂકવી છે. તો અમારે અઈયા એક સારું નેસ્ટ પ્લેઆઉસ કહેવાય છે. એમાં એ પૂછવા ગયા ને બેન તો બોલો એના આખા વરસના ખાલી પ્લે હાઉસના પચીસ હજાર કે ત્રીસ હજાર કી ધા બોલો એટલે ત્યારે મને એમ થયું કે આ લોકોને કેમ આટલું બધું પોસાતું અશે? કેટલી મોંઘવારી વધી ગઈ છે અત્યારના મારી બે બી બીજી એક ખાનગી સ્કૂલમાં છે અમારે બોલો સિત્તેર હજાર દસમાંની ફી છે. અને એમાં એ લોકો અમને તો પછી પોંચ આપે છે પાંચ જ અજાર ની હં બેન પૂરી પોંહચ પણ નથી આપતા અને લે છે અમારી આગળ થી સિત્તેર હજારની ફી પણ અત્યારના શું થઈ ગયું છ કે ભણતર એવું થઈ ગયું છે ને કે સારી સ્કૂલોમાં મૂકવી પડે પણ હમણાં મને ખ્યાલ પડ્યો અમારી સામે એક બેન ગવર્મેન્ટના ટીચર છે એ હમણાં જ રેવા આય્વા છે અઈયા રેન્ટ ઉપર પછી એમણે મને વાત કરી કે અમારામાં ઇંગ્લિશ મીડિયમ છે ધ્રુતિબેન તમે જોવો કેટલુ સરસ અમારે ત્યાં ભણાવે છે તમે જે પ્રાાઈવેટ સ્કૂલોમાં આટલા બધા રૂપિયા આપી અને બધાનું ભણતર કરું છો એના કરતાય તે અમારે ત્યાંય તે ડિ જીટલ જ આવી ગયું છે બધું અને તોય અમે તો રમત રમતા રમતા બાળ કોને આઠમુંય, નવમુંય, દસમુંય અમે કરાવીએ એટલું સરસ અને એટલું ધ્યાન આપીએ છીએ બેન કે એટલું તો તમારા પ્રાઈવેટ વાળાય નથી આપતા. અને તમારા ક્લાસમાં તો એ કે સાઈઠ સાઠ છોકરા હોય છે જયારે અમે તો એ કે ચાલીસ ની સંખ્ ખ્યાથી વધારે ભરી જ નથી શકતા અને અમે એક એક પર્સનલ બાળકોનું નામ સહિત અમે ઓળખીએ અને જે કોઈ બાળક નબળું હોય ને એને અમે ભણાવીએ છીએ ત્યારે મને એમ થયું કે આપડે આટલું બધું જે મોંઘવારી અને આ ટલી બધી ફીઓ ભરીએ છીએ તો આપણને કેમ એવો વિચાર નો આવ્યો કે આપડી સરકારીમાં ભણાવી શકે છે એમાં આપણને આપડું સ્ટેટસ વચ્ચે આવી જાય શું કેવું તમારું?
સાવ સાચી વાત છે હા અત્યારે તો તમે પ્રાઈવેટ સ્કૂલોમાં જુઓ ને તો લાખ લાખ રૂપિ યા ફીસ છે અને એમાં પછી લાખ રૂપિયા તો ખાલી ફીજ બીજું બધું તો અલગ તો કે સ્કૂલ યુનિફોર્મ તો અલગ સ્કૂલ ના બુટ તોએ તે અલગ પછી કે એનો બેલ્ટ હું લાવો ને એના સોક્સ લાવો ને હવે તમે જોુઓ અમારે અહીં એક પ્રાઇવેટ સ્કૂલ છે બરાબર એનાસ સ્કૂલ ના શૂઝ જ ખાલી ચાર રૂપના ચાર હજાર રૂપિયાના છે બોલો. ચાર હજાર રૂપિયા ના આપડે ક્યાંય બુટ જોયા છે આપડે અત્યારે કેવું છે કે અત્યારે ગ આ લગ્નમાં જવાનું હોય ને તો આપડે ચાર હજાર રૂપિયા ના બુટ આપણને ના પોસાય તો આપડે સ્કૂલ ના બૂટ ચાર હજાર રૂપિયા ના આપને પોસાય અને એ પાછે છોકરાઓ ના માપ તો વધતા જ હોય એટલે એ બુટ એને આવતા વર્ષે તો થાય જ નહી પાછા. એટલે આજે તમે જુઓ કે મો ઘવારી ખાલી સ્કૂલ ની ફી થી આપણને નથી નડતી એના ચોપડા થી લઈ એના યુનિફોર્મ થી લઈ અને એના જોવા જોઈએ ને તો એના બધા સ્ટેશનરી બધું સ્કૂલને લ તો બધામાં આપણને મોંઘવારીને એટલે હવે એક લાખ રૂપિયા ફી ભરો અને એની પાછળ બીજા પચાસ હજાર સમજી જ લેવાના તમારે પાછું લેવા મૂકવા માટે બસ વેન. તો કે બસ અને વેન નું પાછું આપડે જોવા જઈએ તો એ એ અહ ભાડા ભથ્થા આપણને ન પોસાય. એટલે આપડે અત્યારે છે ને એક છોકરું ભણાવું બી છે ને આપણને એક વર્ષમાં બે લાખ રૂપિયા મા પડે. પાછી કોક છોકરું એવું નબળું હોય અને સ્કૂલ માં ધ્યાન ના ટીચર બધા ઉપર ધ્યાન ના આપે તો આપડે એના ટ્યુશન ક્લાસીસ કરવાના તો એની ફી ઓ અલગ એના માટેનું બધું અલગ એને લેવા મૂકવા જાવ એને પછી પાછું અહ શું કેવાય એની ઉપર ધ્યાન આપ તો એના ચોપડા તમે અલગ થી લાવો એટલે એની પાછળ તમે જોવા જાવ તો કેટલો બધો આપણને ખર જોએ તો પો પહોંચે અને આપણે સામાન્ય મ માણસ હોય જે સામાન્ય ક્લાસ ના મિડલ ક્લાસના માનવી એની તો કમર જ તૂટી જાય આ એક છોકરાને ભણાવતા ભણાવતા શું કેવું તમારું?
બઉ સાચી વાત છે અત્યારના હું કઉ છું ને કે પ્લે હાઉસની વરસની ત્રીસ અ જાર ફી થઈ ગઈ છે બોલો હવે ત્યાં જવાનું કેટલા વાગે નવ વાગે જવાનું ને સાડા અગયાર બારે તો બાળક ઘરે અને એમાં એ લોકો નાસ્તો આપે એ વાટકામાં આપે કે નાની એવી ડી સમાં આપે નાનું બાળક ત્રણ વરસનું ખાવાનું કેટલું? તોય એ લોકો એક એટલી કલાક સાચ ચવાના ત્રીસ હજાર રૂપિયા લે છે અને અત્યારની મમ્મીઓ એમાં મોકલે પણ છે, જ્યારે એ લો કો એવી જ નથી સમજતા કે આપણે ચલો ગવર્મેન્ટમાં તમે ન મૂકો પણ જે સેમી ગવર્મેન્ટ છે સ્કૂલો પ્રાાઈવેટ એમાં તો મૂકાય, એમાં પન પ્લે હાઉસ હોય છે. એમાંય ભણતર સારું હોય છે, પણ નથી એવું થતું અત્યારના બસ દેખા દેખી વધી ગઈ છે. અને બધી પ્રાાઈવેટ સ્કૂલોવાળા પોતાની મનમાની જ કરવા માંયડા- ફી નો જેમ ફાવે એમ વધારો અને અમારી તો સ્કૂલ કેવી છે બેન ખબર એ અમારી સ્કૂલ વાળા તો એવું સમજે છે કે અમે જ છોકરાઓને ભણાવીએ છે. અને તે સાયન્સ ઉપર જ તમે સાયન્સ વગરનું આર્ટસ કે કોમર્સ લીધું હોય તો તમારા ઉપર ધ્યાન ન દે, ફી એટલી જ લે. પણ અમારા સરને એવું છે જેની સ્કૂલ છે ને કે સાયન્સ ના સ્ટુડન્ટસને વધારે માન આપે છે પ્લસ કોઈ પણ રજાઓ આપે છવ્વીસમી જાન્યુઆરી આવે કે કોઈ પણ ગવર્ મેન્ટ રજાઓ એ આપતા જ નથી એ એમ કે છ નઈ છોકરાઓન ઘરે રઈન શું કરવાનું સ્કૂલ તો ચાલુ ન ચાલુ અરે સંડેના પણ ચાલુ રખાય છે અને વાલીઓ બે ધડક પૂછે તે કાંઈ કેતાય નથી અને મોકલીય આપે છે કે ના ના એ બાને ચલો ને બાળક તો ભણશે જ તેને અને આપણને અમારી પાસે તો દર મહિને બે હજારના તો બસના ફી ના લે છે, દર મઈને બે હજાર ના પણ મારા ઘરથી દોઢ કિલોમીટર આઘું મારે મૂકવા જાવું પડે છ કારણ કે જે સ્કૂલમાં છે ન મારી બેબી એ સ્કૂલમાં અયાં થીઈ એક જ છે તો ઈ એમ કહે છે કે અહ તમારે તો અયાં આટલું આખું આવવું જ પડશે મૂકવા. તો અમારે દિકત તમે રિક્ષામાં અને રિક્ષામાં મોકલીએ બેન તો ચાલીશ ત્રી બેન અહ છોકરાઓ કેટલા ભણે છે ભરે છે એમાં વીસ વીસ છોકરાઓ પંદર પંદર છોકરાઓ એટલા આપણને એની બીક રહે એટલે ફરજીયાત બસ બ તો મારે તો રોજ સવાર માં એને મૂકવા જવી પડે ને બપોરના લેવા જવી પડે. હું આટલી ફી ભરૂ છું આટલા કેઓ બસ ના આપું છતાં પણ એટલે આ લોકો જે પ્રાઈવેટ વ જે લૂટફાટ કરે છે ને બેન એમાં કોઈ જ આપણને એમ ખાય આપડે એક અવાજ જુ ઠાવીએ આપણે એક અવાજ થી કઈ જ નથી થતું બેન અને કોઈ આપણને સપોર્ટ કરવા વાળું નથી હોતું અને સ્કૂલમાં આજે આ ડે છે આજે ઓલો ડે છે આજે ફલાણું ડે છે આજે ગ્રીન ડે છે આ જે યલો ડે છેએટલે બધું આપડે ઈ ખરીદી ખરીદી ત્યાંજ તમારે આ ટી શર્ટ પેરવાનું ઓલા દિવસે આ કલર નું પેરીને લાવાનું આમાં આ કરવાનું એટલે એ ખર્ચાઓ એ વધી જાય છે સાથે સાથે પ્રોજેક્ટ પણ જેવી મોંઘી સ્કૂલ એવા મોંઘા પ્રોજેક્ટ અવે એમાં કેટલા ખર્ચા અમા હમણાં મારી બેબીને હતો સાયન્સ નો પ્રોજેક્ટ તમે નહીં બનો બેન મારે સાયન્સ પ્રોજેક્ટ ના અઢી હજાર રૂપિયા તયા અને એ તો મારે જ બનાવાનો અને એને દઈ દ એ લોકો તો જોઈને પછી ફેંકી જ દેવાના ને કોઈ થોડા સાચવવાના છે. એટલે આ બધા જે ખર્ચ ચાઓ થઈ ગયા અને બુક માં તો કે ક્લાસમેટ ની બુક વાપરવાની બીજી કોઈ બુક નઈ વાપરવા અને અમેથી જે બુક આપીએ અયંથી જે ચોપડા આપીએ એ જ તમારે લેવાનું બારથી કઈ લેવાનું અરે ઈવન અવે તો કંપાસ એ બધું ત્યાંથી જ લેવાનું એટલા એક જાતની લૂંટ જ કરવા બેસી ગયા હોય ને એવું લાગે શું કેવું તમારું
સાવ સાચી વાત છે હા અમારે અહિયાં મારી બેબીની સ્કૂલ છે બરાબર તો કેઈ કે ક્રિસમસ ક્રિસમસ કાર્નિવલમાં એન્ટ્રી તકે એન્ટ્રીના તમારે સો રૂપિયા પછી કે કે અંદર જાવ તો કે ગેમ ઝોનમાં જવાનું તો એના પાંચસો રૂપિયા પછી કે કે એન્ટ્રી ના સો રૂપિયા હોય ને એમાં તમારે ચારસો રૂપિયા નું પાછું બીજા ભરવા અને એ ચારસો રૂપિયા ભરીને તમને અલગ થી પાસ આપે એટલે એ પાંચસો રૂપિયા તો આપડે ભૂલી જવાના કારણ કે અંદર પાસ આપી આવે પાંનસો રૂપિયા રિફંડેબલ તો હોય ન પાછળ ના આપડે અ પેલી રાઈડમાં ના વાપરીએે ને ગેમ ઝોન ને રાઈડ માં તો આપણને પાંચસો રૂપિયા તો ગયા પાછા આવે જ નહી એવી રીતે હવે સ્કૂલ વાળા ચાલુ કર્યું છે ક્રિસમસ કાર્નિવલ પછી ક્રિસમસ પછી હવે રથયાત્રા આવશે તો કે રથયાત્રામાં અ કે સેલિબ્રેશન ય રથયાત્રા નું સેલિબ્રટન જો એમાં છોકરાઓને કમ્પલસરી ટ્રેડિશનલ પહેરા પછી કે સ્પોર્ટ્સ ડે તો કે સ્પોર્ટ્સ ડે માં આ જ ટી શર્ટ પહેરવાનું પછી કે કે આ કે કે તમે આપેલું એન્યુઅલ ફંક્શન ડે તો એન્યુઅલ ફંક્શન ડે માં આ પ્રમા કોસયુમ લેવાનો તો એના ભાડા ખર્ચો પાછા પિકનિક કે પનિક સો રૂપીયા સવાર થી સાંજ ના અને પાછું લઈ ક્યા જાય ખબર છે અહિયાં કોઈ રિસોર્ટ હોયને એમાં લઈ જાય હવે એક બાળક દીઠ એ લોકો અગિયારસો રૂપિયા લે બરાબર અને રિસોર્ટમાં લઈ જાય તો રિસોર્ટમાં તમારા આખા દિવસના ખર્ચાના તમે આ ચોવીસ કલાક લાક રોકાઓને નાટ સ્ટે કરો ને તોય તમારે અગિયારસો રૂપિયા નથી થતા અને આ તો એક દીઠ અગિયારસો રૂપિયા લે એટલે એ કેટલી લૂટફાટ એમને મચાય દીધી છે અવે બસ કરો છો તમે એનો વાંધો નથી પણ બસ એ કરો તો હવે પેલા બીજા ધોરણ ના છો છોકરાઓ કેટલુ એ એ બસમાં તમે બે ક્લાસ ના છોકરાઓ ભરોને તો રે બધુ એમાં સેટલ થઈ જાય તો એ ન પણ એવું કશું નહી એવું કશું સમ તો કે હવે ફોટો પડવાનો છે ગ ક્લાસ ગ્રુપ નો ફોટો પડવાનો છે. તો કે એના પચાસ રૂપિયા અલગ થી એટલે જ્યાં જુઓ ને ત્યાં બસ પૈસા પેસા એવી વાત છે. તમે બધી જગ્યાએ પૈસા ની જ ખેલ છે તમે પૈસા આપો અને તમાશો જુઓ એવી વાત છે. એટલે આ આ જગ્યાએ બધી જગ્યાએ જે પ્રાાઈવેટ સ્કૂલો એ જે લૂટફાટ મચાવી છે ને અને હવે તો છી શું છે ખબર છે ત્રણ દિવસ પિકનિક લઈ જનું ઉદયપુર લઈ જાય બોલ ઉદયપુર લઈ જાય અને એના ત્રણ દિવસના તમે જુઓ ને તો આઠ હજાર દસ હજાર હવે પિ કનીક અવે આઠમાં નવ ધોરણ ના છોકરાઓ હોય એને શું ઉદેપુરમાં ખબર પડે અને એ આઠમા ધોરણના છોકરાઓ ને વાંધો નહી પાછા છે ને પાંચમા ધોરણની છોકરીઓ છોકરાઓ એ ને ઉદયપુર લઈ જાય હવે ઉદયપુરમાં એવું શું કરાવતાશે કે ત્રણ દિવસ બે દિવસ આઠ નવ હજાર લઈ લે પણ તો એ આશ્ચર્ય થાય. પાછું કે અ અમુક એવી મોંઘી હાઈ ફાઈ સ્કૂલો હોય ને તો એ તો કેઇ. ઇન્ટરનેશનલ ટ્રીપ કરાવએ અમે કે સાત દિવસની તો કે એના ખર્ચા અલગથી તો એવા ખર્ચાઓ આપણે કેટલા કાઢએ આજે તમે વિચારો કે આપણે સ્કૂલોની ફીઓ ભરીએ છોકરાઓને ભણાએ ટ્યુશન ક્લા ની ફી ભરીએ પછી એની પાછળ જે સ્ટેશનરી ના જે ભણવાના જે બીજા ખર્ચા થતા એ. એ કરીએ કે આપડા પિકનિક ના એન્યુઅલ ફંક્શન ના ખર્ચા કરીએ એટલે એમ થાય કે પ્રાઈવેટ. સ્કૂલો તો આ બધી વસ્તુમાં બેન જ કરી દેવું છે હવે અમુક સ્કૂલોમાં તો કેવું ક અ અ કે બર્ડે ગિફ્ટ આપવાની. તો કે ક્લાસ માં વેચો બર્થ ડે ગિફ્ટ હવે ક્લાસમાં બર્ડે ગિફ્ટ વેચી પછી સાંજે બર્થ ડે. પાર્ટી રાખો બર્ડે પાર્ટી માં. આપણે આપણને બોલાવે એટલે આપણે ગિફ્ટ લઈને જવાનું અને પછી એ આપણને રિટર્ન ગિફ્ટ આપે એટલે ગિફ્ટ. એના ખર્ચા કરવાના પાછા રિટર્ન ગિફ્ટ આપે તો એમાં આપણને જેવું તેવું તો ચાલે જ નહીં રિટન ગિફ્ટ આપી તો ઓહો હો હો આ તો અઢીસોની ગિફ્ટ આપી અને પાંચસોની ગિફ્ટ આપી. એટલે આવા બધા દેખા દેખી ના ખર્ચા બહુ થઈ ગયા છે હવે આમાં કોકમાં સામાન. માણસ હોય સામાન્ય મા બાપ હોય તો એ તો પહોંચી જ ના વડે. કઈ રીતે પહોંચી વળે એ છોકરાને ભણાવે કે આ બધા ખર્ચા કરે. શું કેવું તમારું.
બહુ સાચી વાત છે બેન મારી જ બેબી હમણાં મને કેતી તી કે મને નેનિતાલ પિક પિકનિક મા લ‌ઇ જવાના મમ્મી પાંચ દિવસ માટે અને પ વીસ હજાર કીધા મમ્મી અને ન મોક. તો છોકરો એમ કે બસ બધાની મમ્મી હા પડે તું તો નથી હા પાડતી અને. જેમ મોટી સ્કૂલોમાં બેસીએ એમે એ લોકો એમ કે આજે અમે ફ્રેન્ડ એવું કીધું છે આ કેફેમાં. મળસુ આ કેફેમાં મળશું એટલે આ બધું એક જાતતું વધી ગયું છે બેન અને. એમ આપણને એમ થાય છે સ્કૂલ વાળા તો લૂટફાટ વધારે ર જ છે પણ આપણા બાળકો. લોકો ઉપર પણ હવે એની અસરો થવા માંડી છે એટલે આપે એ બહું ધ્યાન રાખવું પડે હુ છે પણ હવે એ વગર છૂટકોઈ નથી અત્યારના દરેક જે બિચારા સામાન્ય હોય છે એને એમ થ કે મારા છોકરાઓને આવી સરસ સ્કૂલમાં ભણાવો તો બિચારા પેટે પાતા બંધ અને કરતા હોય પણ સ્કૂલ વાળાઓને જરાય એમ નથી થતું કે આપણે જે બિચારા ગરીબ છે કે થોડું નથી ભરી શકતા પોતાની વાત કરે છે એને તો ઓછી લઈ નહી એ લોકો માટે એક સરખું તે અને વિરોધ ઉઠાવો તો એ લોકો એક જ વસ્તુ કેવાય અમારી સ્કૂલ નું તો નામ છે તમારો વાંધો છે તો નીકળી જાવ તમે સ્કૂલ માંથી અમે ક્યાં કહીએ છીએ એટલે હવે આ બધું વધી ગયું છે કે એ લોકો નામના